હ કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ તમે કેમ છો? અમે મજામાં છીએ.
બસ હું પણ એટલી મજામાં અત્યારે ટૂંક સમયમાં તહેવારો ઘણા બધા આવી રહ્યા છે તો મેં વિચાર્યું કે આ તહેવારો એવા સરસ મજાના ટોપિક પર થોડી ચર્ચા કરું જેનાથી મને પણ થોડી ઘણી માહિતી મળે. અને તમને પણ તહેવારોનું મૂલ્ય એનું મહત્વ વિશે કંઈક ને કંઈક જાણવા મળે તો ચાલો આ તહેવારોના વિષય પર આપણે આજે કંઈક સરસ મજાની ચર્ચા કરીએ.
પૂરી સાચી વાત કરી મને તહેવારો વિશે વાત કરવાનું ખૂબ જ ગમે છે મને આ તહેવારો એટલા બધા પ્રિય છે કે તહેવારો જ્યારે આવે ત્યારે હું મારા બધા જ કામકાજ છોડીને. એ તહેવારોમાં હું મગ્ન થઇ જાઉં છું તમારું શું કેવું છે.
હા હા બિલકુલ તહેવારો કોને પ્રિય ના હોય બધાને જ પોતપોતાના મનપસંદ તહેવારો કે ઉજવવાનું ખૂબ જ ગમતું હોય છે આપણા દેશમાં અલગ અલગ પ્રાંતના વિવિધ તહેવારોનું અલગ અલગ મહત્ત્વ છે. અલગ અલગ તહેવારો પાછળ અલગ અલગ વાર્તા. પણ છુપાયેલી છે. જે વાર્તામાંથી આપણને ઘણું બધું શીખ. શીખવા મળે છે. કારણ કે કોઈક ને કોઈને કોઈ તહેવાર કઈ ને કઈ કારણથી કઈ ને કઈ. વાર્તા સાથે સંકળાયેલો જ હોય છે જેના વિશે આપણને જાણ હોવી ખૂબ જ જરૂરી છે.
હા તમે બિલકુલ સાચી વાત કરી આપણા જીવનમાં તહેવારો ન ખુબ જ મહત્વ છે તહેવારો માત્ર આનંદ માટે નથી હોતા પરંતુ તે લોકો વચ્ચે પ્રેમ એકતા અને ખુશી વધારવાનું કામ. પણ કરે છે જારે તહેવારો આવે છે ત્યારે દરેક લોકો પોતાના કામમાંથી છોડી થોડો સમય કાઢીને પરિવાર સાથે આનંદ માણે છે ઘરમાં સફાઈ થાય છે સજાવટ થાય છે અને દરેક. ના ચહેરા પર ખુશી જોવા મળે છે મને લાગે છે તહેવારો આપણા જીવનને વધુ રંગીન અને ઉત્સાહભર્યું બનાવી શકે છે. તમારું શું કેવું છે આનામાં
હા હા એકદમ સાચી વાત છે અને તહેવાર તહેવારો જે એક માર્ગ છે કે જેનાથી આપણે આપણા બધા પરિવારના સદસ્યો સાથે ભાઈ બહેન સાથે મળીને ખુશી મનાવી શકીએ. એને સારી રીતે ઉજવી શકીએ જે આપણી એક યાદ જેવું બની જાય છે આ જીવન માટે અને બીજી વસ્તુ પણ છે તહેવારોનું મૂલ્ય તો બધાએ જાણવું જોઈએ અત્યારના સમયમાં જયારે લોકો. એટલા બિઝી થઈ ગયા છે કે લોકો પોતાના વતન જઈને તહેવારોણ માણવાનું પસંદ જ નથી કરતા જય્યારે પહેલાના જમાનામાં તમને ખબર હશે કોઈ પણ વાર તહેવાર હોય પછી એ બધા પોતાના પ્રાંત. પ્રમાણે જે પણ કે પોતાનો મનપસંદ તહેવાર હોય એ પ્રમાણે પોતાના બધા પરિવારના સદસ્યો સાથે પોતાના ગામ પોતાના વતન જઈને પરિવારના બધા સદસ્યો સાથે મળીને ઉત્સાહભેરથી એ તહેવારની ઉજવણી કરતા. તા હોય છે, જ્યારે આજકાલના બીજી સમયમાં તો આવું ભાગ્યે જ જોવા મળે છે.
હા, તમે બિલકુલ સાચી વાત કરો છો, તહેવારો હોય જ એવા છે કે જેમણે આનંદ લેવા માટે બધા ઉતાવડા થઈ જાય છે, મને પણ તહેવારો બહુ જ ગમે છે, શું તમે મને જણાવી શકો કે તમારો ફેવરેટ કે તમારો મંદપસંદ તહેવાર કયો છે?
તહેવારો તો મને બધા જ ગમે છે, પરંતુ મારો મનપસંદ તહેવારની વાત કરું તો નવરાત્રિ, એ મારો ખૂબ જ પ્રિય તહેવાર છે અને તમે જુઓ કે બધાના પોતપોતાના મનપસંદ તહેવારો તો હોય જ છે આપડે બ અ સંસ્કૃતિમાં એટલ અલગ-અલગ પ્રકારની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ વાર તહેવારો હોય છે અને બધા જ તહેવારોની પોતાની એક અલગ જ મજા હોય છે, બધા તહેવારોને ઉજવવાની અલગ-અલગ રીત જે જાણવી જેને અલગ અલગ રીતથી ઉજવવું, એ અ આપણા દેશની સંસ્કૃતિને આગળ વધારે છે, એ વિવિધતામાં એકતાનું એક બ અબ અ પ્રદર્શન કરે છે અને જ તમે જુઓ વિવિધ વિવિધ પ્રાંતો જેમ અ વિવિધ વિવિધ પ્રાંતોના અલગ-અલગ તહેવારો. જેમ કે અ હોળી થઈ ગયું, પછી લોરી થઈ ગયું, અ પછી દુર્ગા પૂજા, પોંગલ, ઉત્તરાયણ, નવરાત્રિ, ગણેશ ચતુર્થી અ દિવાળી. અલગ-અલગ તહેવારો અલગ-અલગ હોય. છે.
હા, તમે સાચી વાત કરો છો કે અલગ-અલગ પ્રાંતમાં અલગ અલગ તહેવાર આવે છે, અલગ-અલગ ભાષામાં બી અલગ અલગ તહેવાર હોય છે, એટલા માટે તહેવારો બધાના પ્રિય હોય છે, કારણ કે આપણા તહેવારો એ રંગબેરંગી તહેવારો કહેવામાં આવે છે. તહેવારો જે નાના બાળકો આ તહેવારમાં વધારે પડતા ઉત્સાહિત હોય છે, નાના બાળકો થી મોટા લોકો સુધી આ તહેવારોની રાહ જોતા હોય છે. તહેવારો દરમિયાન લોકો નવા કપડા પહેરે છે. સારા સારા ભોજન બનાવે છે અને એકબીજાને શુભેચ્છાઓ પણ આપે છે, આજકાલ લોકો ખુબ વ્યસ્ત જીવન જીવે છે, પરંતુ તહેવારો તેમને પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક આપે હોય છે, તેથી તહેવારો લોકોના સંબંધોને પણ વધુ મજબૂત બનાવે છે.
સાચી, એકદમ સાચી વાત કહી લોકો માં જે કોઈક વાર અ કંઈક ખટાશ વાણી ભર્યું હોય, તો એ પણ ભોજીને લોકો એકબીજા સાથે મળીને આ તહેવારો ઉજવાનું પસંદ કરતા હોય છે, કોઈ પણ કડવાશ રાખી વિના એ મીઠાશ ભર્યા વાતાવરણમાં એ લોકો તહેવાર ઉજવવાનું પસંદ કરતા હોય છે અને આ એક સારી ટેવ પણ કેવાય, કારણ કે અ બધા સાથે મળીને ઉજવે તો એમાં જ આનંદ છે, અવે બ તમે જોઈ લો અ જેમ કે દિવાળીના તહેવારની જ આપણે વાત કરી લઈએ કે એમાં એક અ ઘરમાં અલગ જ માહોલ હોય છે, આખો પરિવાર સાથે મળીને સાથે અ મ મળીને તહેવાર ઉજવે છે, એમાં નાના બાળકો થી લઈને વૃદ્ધો સુ સુધી બધાને જ મજા આવે છે, પ અ બધા તહેવારોમાં અલ બધા ભગવાનની ભક્તિ કરવાનું પસંદ કરે છે, જેમાંથી જેનાથી અ ઘરમાં ધાર્મિક વાતાવરણ બન્યું રહે છે અને નાના બાળકોને બી ધાર્મિક વાતાવરણ તરફ પ્રેરણા મળે છે, પ પછી નાના બાળકોને સૌથી વધારે ફટાકડા ફોડવાનું ખૂબ જ ગમતું હોય છે, એ લોકો તો એની જ વાર જોઈને બેઠા હોય છે. છોકરીઓ ઘરના આંગણે રંગોળી બનાવે છે, તો અ બ જે મહિલા હોય છે એ દ અ દીવાઓથી ઘરને પૂરું રોશન કરે છે, કેટલું ઝગમગભર્યું વાતાવરણ લાગે છે નઈ?
હા, તમે બિલકુલ અ સાચી વાત કો છો, દિવાળી જેવા આટલા મોટા તહેવારની અંદર આપણું જે ઘર વગેરા હોય એ બધું જગમગાવી ઉઠે છે, આપણે જયારે તહેવારની વાત કરીએ છીએ, ત્યારે તો તમે મને મારું મંદપસંદ તહેવાર વિશે તો પૂછ્યું જ નથી, છતાં ઉં તમને સામેથી કઉં છું, મને ઉતરાયણનો તહેવાર બઉ ગમે છે, એમાં આપણે પતંગ ઉડાવીએ છે, પતંગ ઉડાવવાની ખુબ જ આનંદ આવે છે. છે, આ જે ઉતરાયણનો તહેવાર છે, મારો મંદપસંદ તહેવાર છે, કારણકે એની અંદર આપણને નાના નાના તિલના લાડુ ખાવા મળે છે એટલા માટે મને આ તહેવાર બઊ જ ગમે છે, આવા અનેક પ્રકારના તેવાર જે છે, આપણા અઈયાં જોવા મળે છે, અને તહેવારોને ઉજવી નહી શકતા, તો આપણે એવા લોકોને આ તહેવાર વિશે આપણે સમજાવવા જોઈએ છીએ, સમજાવવા જોઈએ કે તમારે તહેવાર ઉજવવા જોઈએ, તહેવારમાં સામિલ થવા જોઈએ, તમારું શું છે?
હા, હાં, એકદમ સાચી વાત કરી તમે અને દરેક તહેવાર આપણને કંઈ ને કંઈ શીખ આપતા જાય છે, આપણા જીવનમાં કંઈ ને કંઈ આપણને બોધ આપ આપતા જાય છે, એ આપણે એમનાથી શીખવું જોઈએ, જેમ આપણને શીખવે છે, કે આપણે પ અ અ જે પણ આપણા અંદરના જે પણ લોભ, મોહ એ બધા જે પણ અવગુણો છે, એને આપણે બ અ દૂર ફેંકવા જોઈએ, આપણા અંદરનું જે અ બધાને ભૂલાવીને આપણે પોતાના અંદર એક સુવિચાર કે સ્વચ્છ અ સ્વચ્છ વિચારોને પ્રેરણા આપવું જોઈએ, આપણા અંદરના જે કોઈ પણ રાવણભરી મ અ આપણી બુદ્ધિ હોય એ બધાનો નાશ કરવો જોઈએ, જયારે હોળીનો તહેવાર આપણને શી ખવાડે છે કે આપડે આપડા જે પણ બધા અવગુણો હોય એ બધા અગ્નિમાં પધરાવીને આપડે અ સારી એવી શ નવી શરૂઆત કરી શકીએ, તો કંઈક ને કઈક તહેવારો પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે એ આપડે આપડા જીવનમાં ઊ તારવુ જ
હાં. તમે બિલકુલ સાચી વાત કહો છો, ઘણા બધા તહેવાર જે છે એ આપણને કંઈક ને કંઈક શીખાવીને જતા હોય છે, હોળીનો તહેવાર પણ તમે સાચી વાત છે, હોળીનો તહેવાર પણ આપણને કઈ ને કઈ શીખાવીને જતું હોય છે, ઘણા આજે આપણા તહેવારો જે છે એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે, એટલા માટે એ તહેવારોને ઉજવવું એટલે એ આપણે આપણી સંસ્કૃતિને ઉજવીએ છે એવું ગણાય છે, એટલે આપણે ચોક્કસથી આપ આપણા તહેવારો જે છે ઉજવવા જોઈએ અને લોકોને તહેવાર ઉજવવા માટે પ્રેરિત પણ કરવા જોઈએ છીએ. મારું તમને પણ કેવું છે કે તમે પણ લોકોને તો એ એ લોકો તહેવાર ઉજવે, તહેવારમાં તમારે લોકોને મીઠાાઈયા વેચવી જોઈએ. કે લોકોને કંઈક કઈક આપવું જોઈએ, જેમનાથી એમના ઘરમાં સુખ શાંતિ રહે, તમારું શું કેવું છે?
બિલકુલ સાચી વાત કહી અને આપણે એ તહેવારો ઉજવીશું તો આપણને જોઈને આ આપડા ઘરમાં જે પણ કોઈ નાના બાળકો અશે અડોશ પડોશમાં જે નાના બાળકો અશે એ પણ આવ શીખશે, જે એમ અ સંસ્કૃતિને આગળ વધારવા માટે અને એ સાં કૃતિ સાથે જોડાય અ ર રહેશે એમના ભવિષ્યમાં તો ચાલો તમારી સાથે વાત કરીને મને પણ આ વાર તહેવારો વિશે ઘણું એવું સારું જ્ઞાન મળ્યું. ધન્યવાદ તમારો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.